હ હા, બોલો.
તો બસ એજ કેતા તા ઉમા મેડમ કે આ ચમચાગીરી કરે છે. ને એ સજ્જે નહીં ચાલે અને પછી મારું કેતા તા કે એટલે સર એવું બોલ્યા કે પ્રિયા ને કે આપણે ત્રણ ચાર વાર મદદ કર્યો. ત્રણ ચાર વાર કરરે કરી ભઈએ કઈ મેં કીધું. પડીએ તો ખાલી મેં કીધું મેં તો કીધું મે મેં કીધું મારી બેન ના લગ્ન હતા ને એ વખતે હું બેંકમાં લોન લેવા માટે લીવ મુકતી તી મારી મમ્મી સાથે જવા માટે બરાબર તો લીવ મુક્તિ ને તો લીમ માં લગતી તી કે ગોઈંગ ટુ બેંક ને બધું તો એક દિવસ મને દર બોલાઈને કે કે શું થયું છે, ને હરેશ સરે મને સામે કીધું કે તું સર જોડે પૈસા માંગ તું મેં ના માંગ્યા સર મને એક તો સામેથી આપ્ હું માંગવા નથી ગ‌ઈ આપતા હતા, ત્યારે બી મેં ના પાડી કે રવા દેતા તો કે ના છોકરી ના લગન છે ને. તો આ માને પુણ્ય મળશે ને પતાવી દો તમારા બેન ના લગન તોમે કીધું પાંચ હપ્તા થયાન બીજા પચાસ હજાર સર ના અમે લોકો છઠ્ઠા આપતા આપી દીધા હતા કેશ.
મા
તો તો કે એક તો કે એમને એમે કે બધાઈ ચઢાઈને બોલવાની આદત છે. એવું બોલ્યા કે આ છોકરી નીકળ ને તો એને સેજેના મોઢા ઉપર અફસોસ નતો કે હું નીકળી રહી છું. એને સહેજે એ રાજી ખુશી હસતાં -હસતા કે નીકળી.
હ કેટલું રોતા હતા ઉમા મેડમ પછી.
ઓ તો હું ઓ લોકો માટે રોઈ કે એવા લોકો ફરીથી નહી મળે એમ તો. એવું હે. સના જેવીને નવી આઈ સના જેમ તો અઠવાડિયેથી ચોય રોઈ તી તી. મેડમ આપકે સાથ અચ્છા લગ રાથા.
હું હુંઉ હ હું.
એવું હતું.
બર
તો જ કેતા તા. કે એ તો વધારે ચડાઈ બોલાના કે મન તો જે દિવસે કેસે ને એ મ તો એમ કે બાર લાખ નું મળે જ છે કે, હું તો જ જો જે સાત કે આઠ મહિના કંપની નિશાન ભાઈ નનો સ્વભાવ નહીં સુધાર્યો ને તો કંપની બંધ જ થશે, કોઈને કઈ ફરક નહી પડે ખાલી હરિયાને પડશે. કારણ કે એ બાર બી ફેલ છે અને કોઈ નહી રાખે ચમચા બીજે ક્યાં કરવા મળશે નહી ત્યાં પગાર લેશે બરાબર પગાર લે છે.
મારા નહી આવું પણ, આના કોલ કાલ હુધી પતાવાળ બોલ.
એવું હે બ બઉજ બધી વાતો કરતા હતા તો
ના ના ઉમા મેડમને એટલો પગાર મળે ત આ બીજે ના જાય એટલે મસ્ તો બીજા ના જતા રે, એમ ગુજરાતી ગુજરાતી
હા અરે હા નઈ, મેં એમને એજ કીધું કે ત બીજે જતા રહું મેડમ તો કે અરે આપડે તો ક્લો ક્લો હા મેં એજ કીધું કે ઉમા મેડમ તોમે બીજા બીજે ત જતા રો અં કેમ રહ્યા છે કે મેં તો કે હું તો સર્ચિંગ કરી જ રાખું છું મ તો જે દિવસે ખાલી બોલે એટલી વાત છે મારે હાતે કરીને ંક માં લે જ નહી જવું આ લોકો બોલ
હમ હમ હમ એ તો સાદ ના તો કે એને છોકરીને મોઢા ઉપર આમ એવું નહીં લાગે
અફસોસ નહીં દેખાયો બસ
ત્રણ ચાર વાર મદદ કરી પેલા કુલદીપનોો તો એવો કાળ ચડતો હોય ને એવું બોલતો
ઓ ન ખબર મક્યો ગયો હતો આજે
હમ.
હન તો આ બધી વાત જ નહી ખબર
હમ હમ
ઓ મેં કીધું ને મેં કીધું ઉમા મેડમ એવું કેતા હતા કે હરેસ છે ને અંદર અંદર આ બધું સંભાળવાના પૈસા મળે તો કે હે
હમ હમ
સાચી ઉમા મે કો કીધુંા એટું ખાલી મ પાણીને કહી દે એવું બધું નાખ પ હય તો કે ખાલે એટલ તો સાચી વા હરેશભાઈ ને મળે છે આપ બી હોય શકે કઈ કવાય નહી આપી બી શકે ી શકે હું અહિયાં કઈક બીમાર છું તોય કામ કરું છું એમ
ના એવા ચમચા હોય ને પ્રિયા હ એવા લોકોને દે જ પ્રિયા
કં કે ગમતાય એવ હા હમાં મેડમ ત બોલતા હતા કે આ લોકોને આવું બધું ચાટવું ગમે મને નહ એ ગમ તું એવું બધું બો તો ગાળો બોલી દે અમુક વાર હમ બોલે મેડમ બોલે એવું ક શરમ નહી રાખતા સરને બોલી દે કે આ લોકોનેવું બધું ચાટવું ગમતું હશે હું નહીં ચાટવાની એમને એવું કહી દે હ ના હરશસર તો ખુશી સાચું સાચું બેઠ બેઠા બેઠા પગાર લઇ જાય છે. બસ એની વાતો અહયા જેમ તેમ કોઈને બોલવાનું દબાવાના ને એવું બધું ગમે હા કોઈ બી ન ઉતારી પાડવાનું ગ હતું એવા માણસ હોય બોલો દુનિયા પવિત કર કર કર
બોલ શું વાત શું જોવું છે એને મમ્મીને શું જોવું છે
મમ્મી ના કઈને મમીવુંઈ કે તું કામ કર પણ તું વિચાર કર આખો દિવસ એના હું કપડા નહી ધોવા દેતી ને અમે મારી કપડા ડા માં ખામીઓ કાઢે કે ત્યાં આવા ધોયા એવા ધોયા ગંદુ રહી ગયું આયામ રહી ગયું તો એવું કરે
ઠીક હ
જરા
હમ હમ
અમારે પગાર સારી રીતે લાગી જાયને હું સેટ થઇ જાયને પછી અમે વોશિંગ મશીન લઈશું
હા
આપણા ધોવાની નથી ના સાચું વોશિંગ મશીન લાવશું કારણ કે એનો ભી હાથ દુખતો હોય બરાબર પછી હું મારાથી બી કઈ કપડાં ધોવું ઈઝી નઈ થી બરાબર કારણ કે પછી હું બી ના હમ્મ એટલે ઇન્શર્ટ એવું કે થોડું કામ ઓછું થઇ જાય ને એમ.
એક કલાકમાં બીજું કામ થઈ જાય રસોઈ થઈ જાય કચરો પોતો થઈ જાય અમારે એટલે જ તમારે વહેલું વહેલું પતી જાય બધું. ના હાથ કપડાં ધોઈએ ને તો બે તૈણ વાગી જાય.
હઓ.
તો
તો અમે બંને તો હોઈએ તો અમે લોકો દસ અગિયાર વખતે તો હાથે કપડાં ધોઈને બી કામ પ
તો વેલા વેલા કરીએ ને અમારા જેવી મગસમારીઓ નહી હોય તમાર. અમાર તો બહુ મગસ માારીયું હોય. બોલ હમ્મ.
એવું છે.
કે જીજુ મને કે છે ને નીચે આવું હોય તો મેં કીધું મારે નહી આવું. ના બહુ નહી ગઈ ના એ એ આખો દિવસ ગુસ્સો કરે આખો દિવસ તો કોણ જાય એની જોડે.
ને માનસ જોડ કઈ ના ગમે.
અત્યારે આ તો જમે કધું જમી લો મે આવું ગળ્યા પણ ના ભેજ્યા મે એમને બટકા વડા મે કીધું લો તો ખાધા અમે લોકો જમવા બેઠા કો અંદર આવ્યા તોને ફોન મૂકી દીધો તો મને કેટલી ઘરના તો ઘરના બારના તો બારના ઘરના બી આવું કરે ને આમ તેમ એમ કરીને કીધું શું થયું શું થયું પણ શું થયું તો કે કઈ નહી કઈ ને થયું. તમે કે ચાલ નીચે આવુ તો મને મારે નથી આવુ.
બરાબર છે નહી જવાનો ગુસ્સો કરતા હોય તો. ને કોણ આખા દિવસ ના ગુસ્સો કોઈને ના ગમે ભાઈ શાંતિથી સરળ
તમે હવે આખો દિવસ સ્વામી ભી કઈ તમારી રાહ જોઈને જ બેઠા હોય કે અત્યારે આવશે ત્યારે આવશે સાચી વાત છે કે નહી. હમ્મ.
હમ્મ.
બરાબર.
એવું છે તો તો એજ થાય એ બી એ હું એટલો ઘસડાયો એટલો પછડાયો તો બી હું ઘરે લેપટોપમાં કામ કરી રહ્યો છું અ બને સનુ એ લઈને ગયા બરાબર ને પેલા કઈ નહી કરતા તો એમને સાચું માં અંદર હિ અંદર ખાલી એટલું ઉમા મેડમથી પૂછી લાય મેં કીધું ના તો
હા પછી પણ એમ તો પૂછી નઈ દેવાનું.
હમ્મ ના ઉમા મેડમે સાફ સાફ શબ્દ માં કીધું. કે એને મળે છે ને એને જ આપે છે ને પેલાને ખબર નથી કે આપ આપે છે એવું સાફ સાફ ઉમા મેડમે કીધું તે પોતે આજે શોક થઈ ગયો કે હે એમ લાગે તો ખરા ને કે ભાઈ બેઠી રેવાના પગાર અંદર ની અંદર ખાલી ચમચાગીરી કરવાના લે છે. હમ્મ એને એવું બધી જગ્યા યા હોય મોટી કંપનીમાં જાઓ કે નાની કંપની માં જાઓ.
અમારે બી એવું છે જો રોહિત કેટલું કામ કરે તો એમને અરવિંદ કાકા એમ કે આમ છે તેમ છે સરવંગ કાકાને તેને દ દસ લાખ રૂપિયા આપ્યા. દસ લાખની લોન કરીને ના ના એટલે એ લોકો તો આખા આખા કોન કઈક લઈ લે જેમ કે આખા ફ્લેટ બની રહ્યા છે, આખા ફ્લેટમાં કઠેરા નાખ એ આખો ફ્લેટ નું કામ લઈ લે એટલે એમાંથી એમને કેટલું મલે.
તીન મોટી બિલ્ડિંગ કરુ લઈ.
બિલ્ડિંગ નું લઈ લે ઓફિસો નું લઈ લે પછી પાણી ના પેલા પ્લાન્ટ ની આવતા પાણી ના પ્લાન્ટ એ એનું લઈ લે એટલે એ લોકો સેલ ફેબ્રિકેશન એટલ બધું જ આવી ગયું.
પણ હું શું કઉ છું તમારા હસબન્ડ પોતાનું ના કરી શકે એમને ઓલરેડી એટલો વરસ નો એક્સપિરિયન્સ હોય.
આપડે જયારે સ્ટાર્ટિંગમાં નાખીએ ને તો ત્રણ ચાર લાખ રૂપિયા જોય કેમ કે જો સાંભળો ના એ તો સાંભળી ચાલી જ જાય કેમ કે એમના જોડે કોન્ટેક્ટ
હા કો ટેક્સ દયે હા એમની પાસે ભી ઓળખાણ તો હોય જ ને કે ભાઈ કઈ હોય તો કો
ચાલી જ એનો તો કોઈ ડર નહીં, પણ જો હવે આપણે કારખાનો લઈએ એનું રેન્ટ ત્રીસ ચાલીસ હજાર હોય બરોબર એનું રેન્ટ એટલું હોય પ્લસ એની અંદર સામાન સામાન બધું લાવવો પડે મશીનરી લાવવી પડે.
હા એ બી છે, તો થોડું સેવિંગ થોડું લોન બોન લઈને બી કરાય. પણ ભઈ લોન, હમ્મ. કરાય તમારા હસબન્ડને કેહેવાય કે એક ટાઈમ પછી તમેતે પોતાનું કરજો. ખાલી અત્યારે અત્યારે તમે જોડે છો ને તો ખાલી મસ્ત ઓળખાન અને કોન્ટેક તો પછી જયારે મારોને તમારી પાસે પાઇપલાઈન ના આટલા લોકો હોય કે આ બિઝનેસ ખેંચીને આપે.
હા એ મેં એજ કીધું મારા સાસુ ને મેં કીધું. બંને ભાઈ બંને ભાઈ છે ને તો બંને ભઈ થઈને ને આવું ના કરે એમ
બરાબર છે તો અત્યારે તો અરે બધા ત્રણે ભાઈ આઈમીન ત્રણે બાપ દીકરો મળીને કરે ને તો બઉ કમાવે બિઝનેસ થી મોટી કમાણી. કઈ નથી આ જોબ કરીને ગુલામી કર્યા કરતા બિઝનેસ કરવો સારો
સારું પણ બિઝનેસમાં બહુ લફડા હોય હો યાર એમના એમ કઈ નહી થતા તો ખાલી એ કરવા જાય. થોડીક લે ને તો બી એમને લગ્નમાં લોન જોઈતી હતી ને તો ના મળી લોન પછી પેલા સમૂહ લગ્ન માંથી જે ક આવયુ ને તો પેલા આના ઉપર લોન લઈ લેજો. એટલે એવું બધું આમ બધું. એણિયા મણિયા માર્યા અને સરવંગ કાકાની છોકરીને લગ ને તો એમને લોન લીધી ને તો બધા પુરા અરવિંદ કાકા ના આપ્યા કે ભાઈ એમને ત્યાં કર્યું છે એટલું પગાર છે, અને લોન ભરી શકે એ રેફરસ નહી આપતા એ રીતે. તો છને દસ લાખની લોન આપાઈ
હમ્મ ભલે હું તમને બીજો કોલ કરું. ફરીથી કોલ કરો. હમ્મ